લો હલો હલો હલો
હલો
હલો હા સંભળાય છે? અવાજ આવે છે?
હા હવે અવાજ આવ્યો હો. આ થોડીક વાર તો આવ્યો જ નહીં.
હા ઓકે. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
હલો, હલો ‌
હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
હા, હા, જય શ્રી કૃષ્ણ. બસ મજાઓ. તમને કેમ છે?
બસ શાંતિ છે. હા તો હવે જોને ફેસ્ટિવલની સિઝનો આવે છે. આ આપણે ભારતમાં તો કેવું છે, કે આખું વર્ષ કંઈ ને કંઈ અ ફેસ્ટિવલ આવે છે, તહેવાર આવે છે, તો આપણે એકબીજાને મળીએ છીએ. અને ભારતમાં જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ જાય છે, કે જાન્યુઆરીથી અ ફેસ્ટિવલો કંઈ ને કંઈ, કંઈ ને કંઈ એકાદ એકાદ મહિનામાં આવે જ છે એમ. ને હવે તો આપણેે તો આપણેે તો એટલા બધા અ એટલા બધા નવા નવા ફેસ્ટિવલો ઉજવીએ છીએ ને કે ગણવા ભી મુશ્કેલ થઈ જાય છે.
હા સાચી વાત છે. આ તહેવાર જે આવતા હોય નેતો આપડે. અ આગળથી જ એની બધી તૈયારીઓ કરીએ છીએ. એને લગતી બધી શોપિંગ કરીએ. અને આપડે એને લગતું જે કાઈ પણ આપણે તૈયારી કરવાની હોય એ તૈયારી કરવામાં જ આપણને ખૂબ મજા આવે છે.
હા જો ફર્સ્ટ જાન્યુઆરી એ ખ્રિસ્તીઓનું નવું વર્ષ હોય છે. પછી ચૌદ જાન્યુઆરી એ આપણો મકરસંક્રાંતિનો તહેવાર આવે છે, ઉત્તરાયણ આવે છે. તો ચૌદ જાન્યુઆરી આપડે પતંગ ચગાવીએ છીએ, ચીકી મમરાના લા ડું એ બધું બનાવીએે છીએ. અને કેટલી મજા કરીએ છીએ અગાસી પર જઈએ છીએ. પતંગ ચગાવીએ, આખો દિવસ મજા કરીએ છીએ. પછી સ્પેશિયલી આપણા ગુજરાતમાં તો ઊંધિયું પુરી ખાઈએ છીએ. અને એનો સ્વાદ તો જે ઉત્તરાયણ માં આવે છે, તે તો ક્યારેય નથી આવત તો ઉત્તરાયણના દિવસના ઊંધિયાનો સ્વાદ જ કાઈક ઓર હોય છે.
હા સાચી વાત છે. હહ જે આપણે ઉત્તરાયણ આવતી હોય તો પેલા જ આપણે કેવું પેલા તો આપણે બધું તલ લાવવા અને ગોળ લાવીએ ને. મમરા એ બધી પેલા તો તૈયારી કરી આપણે અને પછી આપણે એ બધું બનાવતા હોઈએ આપણા આખા ઘરમાં એ મસ્ત ગોળની સુગંધ આવતી હોય ને બધા આડોશ પાડોશ માંથી એ આવે ને તો આમ લાગે કે ના ના હવે આ ઉત્તરાયણ આવે છે અને બજાર એ આપડે બહાર નીકળીયે તો જગ્યા જગ્યા પટ પતંગો ની દુકાનો હોય ને પેલો માંજા માંજા માટે ના મશીનો હોય તો અને જો બાળકો હોય તો એ તો અઠવાડિયા પેલા થી જ
હા બજાર એકદમ રંગબેરંગી બની જાય છે
હા આપણે જો બજારમાં નીકળીએ તો કેવું પતંગ પતંગ હોય છે અને બાળકો તો પતંગો ક્યાર ના મહિના દિવસ પહેલા થી જ લાવી લાવીને અ સેટરડે સન્ડે તો અગાસી પર જઈ જઈને ચગાવતા હોય છે એટલે આખો માહોલ જ આમ એટલો ખુશ ખુશ હોય છે
હમ્મ સાચી વાત છે હા તો પછી પછી આપણે ફેબ્રુઆરીમાં જો આપણે આપણે ત્યાં તો ઈન્ડિયામાં તો બહુ ઓછું છે પણ વિદેશોમાં ફેબ્રુઆરીમાં વેલેન્ટાાઈન ડે આવે છે કે જે જે પ્યાર નો દિવસ કહેવાય છે કે વેલેન્ટાઈન ડે ના દિવસે કોઈ એક બીજાને કદાચ પ્રેમ કરતા હોય તો પ્રપોઝ કરે છે એ બધું અ વિદેશમાં ચાલે છે આપણે અહીંયા બી હવે અ વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે છે એટલે થોડું ઘણું આપણે ત્યાં બી થાય છે ઈન્ડિયામાં ગુજરાતમાં બધે જ તો આપણે એ દિવસો ઉજવીએ છીએ પછી માર્ચમાં હોળી આવે છે તો હોળી તો આપણે એમાં જો હોળી તો ઈન્ડિયામાં તો બહુ બધા સારી રીતે ઉજવે છે અને રાજસ્થાનમાં તો સાત સાત દિવસ સુધી લોકો હોળી રમે છે
હા હા એ લોકો તો એનો તો મોટો તહેવાર ગણાય છે જે હોળી એટલે અને એ લોકો તો કેવું કે અ એને કેટલા દિવસથી તો એ લોકો રાત્રે ગીત પણ ગાતા હોય છે અમારે પણ અહીં આજુબાજુ મારવાડી રે છે તો એ લોકો એ હોળી આવે ત્યારે રોજ રાત્રે ગીતો ગાતા હોય છે ને અ પછી રાત દિવસના તો એ લોકો તો બહુ હોળી રમે છે અને આપણે અમે બધા પણ આપ આપણે રમીએ છીએ કે ચાલો ભાઈ તે દિવસે સરસથી આગલા દિવસે તો પહેલાં એક તો હોળીની પૂજા કરીએ તેમાંય આપણે બધાને મળીએ પ્રદક્ષિણા કરીએ હોળી પ્રગટાવીને એને અ બાળકોને મજા આવે છે ધાણી મમરા ખજૂર ને એવું બધું લઈ જઈને એમાં પધરાવીએ હારડો અને પાછા આપણે બધું એવું ખાઈએ છીએ અને બીજે દિવસે સરસ તે રમીએ અને એમાંય મજા આવે છે
હા હોળી ના દિવસે અ એકચુલી મારવાડમાં તો લોકો એવું કે છે કે દિવાળીમાં જે લોકો ગામ નહી જતા હોય ને એ લોકો એ લોકો પણ હોળીમાં ગામ જાય છે. એ લોકો ન બધા થી મોટો તહેવાર હોળી છે. અને ત્યાં અ વૃંદાવન છે, કે શામળાજી મંદિર છે, ડાકોર શ્રી કૃષ્ણના જે કઈ મંદિરો છે. ત્યાં પણ બહુ સારી રીતે હોળી ઉજવવામાં આવે છે, અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્ત સામળાજી ના ડા કોરના દર્શન કરવા જાય છે. દ્વારકા, દ્વારકાનું તો એકદમ, દ્વારકામાં તો ક્યાંય પગ મુકવાની જગ્યા મળતી નથી, હોળી ના દિવસે. દ્વારકા તો બહુ ભાવિક ભક્તો જાય છે, કે અ ત્યાં તો નજીક નજીકના સહેરોમાંથી લાઈક જામનગર છે. કે રાજકોટ છે, કે ત્યાંથી તો બધા ચાલી ચાલીને જાય છે, દ્વારકા દર્શન કરવા માટે.
હા, હા સાચી વાત છે, એકદમ સાચી વાત છે, ને આપ આપણે જો હવેલીમાં પેલો ફૂલ ડોલનો કાર્યક્રમ અર તા ઉજવાતું હોય છે ઈ.
હા, વૈશ્નવ, વૈશ્નવ પંથી લોકો રસિયા કરે છે. હા, એ તો મહિના મહિના અગાઉ થી ચાલુ થઈ જાય છે. હા, એ તો એક મહિના આગળથી ચાલુ થઇ જાય છે. હમ
હા, રસિયા કરવા માટે એ જે બાવા સ્ત્રીઓ હોય છે, એને પોતાના ઘરે બોલાવે છે. પછી આપણે સગા વાલાને બોલાવીએ. અને એ ખુબ સારી રીતે આપણે ઉજવીએ છીએ.
હમ, એ એ બાને જે-જે આપણા ઘરે પધારે છે, અને ફૂલથી આપણે હોડી રમીએે છીએ. એ તો આનંદ જ કઈક ઓર છે. એનો આ, એનો આનંદ તો બહુ જ મજા આવે છે. કે શ્રીકૃષ્ણની સાથે આપણે હોળી રમીએ છીએ અને ફૂલથી હોળી રમીએ છીએ. ત્યારે આપણે ગુલાલ કે એવું કઈ નથી રાખતા, ત્યારે આપણેે અ, બહુ જ બધા ફૂલો તોડીને રાખે રાખીએ છીએ અને એનાથી હોળી રમીએ છીએ તે તો બહુ જ મજા આવે છે. કે હોળીના આગળના આખા મહિનામાં
હા, એટલે એનાથી સુ આપણને જો કોઈ એવું નુકસાન પણ નથી થતું. કે ચાલો અને કેવું, ફૂલ થી રમીએ એટલે એ એવું નથી કે ચાલો પછી આપડે નાવવું પડે કે આ પેલું ગંદા થઈ ગાય કે એવું કઈ નઈ. એટલે એ આખું એકદમ સરસ, હાઇજેનિક હોળી કેહેવાય એને.
હા, સાચી વાત છે. પછી તો, પછી તો આપણેે એપ્રિલથી તો ઉનાળો ચાલુ થઈ જાય છે, એપ્રિલથી તો કોઈ તહેવારો આવતા નથી. એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને પછી અ, પછી ઓગસ્ટમાં પાછા તહેવારો ચાલુ થાય છે, રક્ષાબંધન છે, સા તમ આઠમ છે, પછી કૃષ્ણ જન્મોત્સવ છે, એ બધા તહેવારો પછી તો જુલાઈ પછી તો લાઈન જ થઈ જાય છે, ભીમ અગિયારસ છે. પછી અખા પેલી અસાઢી બીજ આવે છે, જગન્નાથ ભગવાનની આ રથયાત્રા હોય છે.
હા હમ-હમ એ રથયાત્રા હોય ત્યારે ભલે આપણે ત્યાં ના હોય પણ આપણે હવે તો બદ બધા જ ગામમાં નાની રથયાત્રા તો નીકળે જ છે. અને આપણે આપણા ઘરે એ કેવા આપણે ઘરે ઠાકોરજી બિરાજ તા હોય તો આપણે એને સરસથી તૈયાર કરીએ અને એને બધું અ પ શ્રીંગાર કરીએ છીએ ને પછી જાત જાતની મીઠાઈઓ બનાવીને- એ ભગવાને ભોગ ધરાવીએ છીએ અને તો આપણને એવું જ લાગે કે જગન્નાથજી આપણા ઘરે- પધારેલા છે એવું લાગે.
હા! સાચી વાત છે. તહેવારોની ખુશી જ કંઈક ઓર હોય છે અને તહેવારોમાં આપણને- અ આપણે જે કદાચ ઉદાસ હોઈએ કે કઈ પ્રોબ્લેમ હોય- તો પણ એ આપણે ભૂલી જઈને તહેવારો મનાવવામાં લાગી જઈએ છીએ.
હા એજ ને અને- એનાથી આપણા જે દુખો હોય કે એ બધું થોડું- એ ટાઈમમાં બધું ભૂલાઈ જાય છે અને એને લીધે જ આપ- આપણને એક તહેવારોથી આપણને શું થાય છે એક- નવો ઉત્સાહ મળે છે. આપણામાં એક આધ્યાત્મિકતા આવે છે. થોડુંક આપણને એમ થાય કે ના ના હં અને એ બહુ જરૂરી છે. ત્યારે માનસિક શાંતિ એ મળે છે.
હા સાચી વાત છે કે આપણે- તહેવારોમાં ભગવાનનું જે કઈ કરીએ છીએ એના લીધે આપણને- આપણામાં સ્ટ્રેસ હોય તે ભી દૂર થાય છે અને આપણે શાંતિનો અનુભવ- કરીએ છીએ માઈન્ડ રિલેક્સ થઈ જાય છે. આપણે એકબીજાને મળીએ છીએ અને- તહેવારોમાં તો મેન શું છે આપણે એકબીજાને મળીએ છીએ તે જ વધારે હોય છે. કે હવે કોઈને ટાઈમ નથી વ્યસ્તતાને કારણે. તો એના લીધે આપણે એકબીજાને મળી શકીએ છીએ. તો તહેવારો હા તહેવારો વિશે વાત કરીને- સારું લાગ્યું અલગ અલગ તહેવારો કેવી રીતે ઉજવાય છે. તે બધું અ આપણને જાણવા મળ્યું. તો હવે બીજા કોઈ ટોપિક સાથે મળીએ હા ચાલો.
ઓકે ચાલો બાય જય શ્રી કૃષ્ણ!